કેસ ભાઈ
જય શ્રી કૃષ્ણ! મતાભાઈ.
જય શ્રી કૃષ્ણ!
શું વાત છે તમારો?
હું પણ મજામાં છું ભાઈ. અને કેમ છો?
બસ ભાઈ મજામાં છું, યાર આજે જ જિંદગી માં બહ બક કરી બગ ચાલી રહ્યો
શું ભાઈ શું થયું?
અરે જોની આજે બહ ભાગ થયો મારા સાથે હ એ દુર્ઘટના ઘટી ગઈ મારી સાથે
શું ભાઈ શું?
મારા દોસ્તને ફન લગાવતો હતો
હમ.
અને જયારે ફોન લગાવ્યો હતો તે ફોન મારા જ મોબાઈલ પર પાછળ આવ્યું
થઈકયુ ભાઈ
હા. જોમ આવું શું ચાંધે છે ભાઈ? વક છે આ તો
હમ. કાલે તમને પાર્ટી મળી કે નહી મળી આપડા દોસ્તાર ન
આપે ભાઈ આજ આજે પાર્ટી મળી ને કાલે કાલે પાર્ટી મળી.
પાર્ટી મળી, આજે નહી મળી? આજે પણ હ્યું દોસ્તનું બડે
તાર નું બર્થડે હતું તે લોકો ગયા હશે મને નઈ બોલાવ્યા ભાઈ.
મજ્જા ભાઈ કાલ ત્યાં ગયો તો આજે પણ ત્યાંય ગયો છે.
તું પણ ગયો હતો?
હ હું સ્નેપ ગું આજકાલ તો ઓનલાઈન સબ ચાલે છે, ને તમને ખબર છે ભાઈ
હા. સારું વાત તો આજે પણ એ લોકો ગયા આવે ભાઈ નઈ બોલાવે તો કેમ જવાનું?
સારું નહ લાગે ને ભાઈ બુલાવા વગર જવાનું તો
એના બોલાવે તો જવાનું નહી બોલાવે તો નહી જવાનું. કોણ મર્યા છે શું કેવાનું?
કાલે બુલાવ હો તો તો ગીયો.
હા. બે રોટી તો પોતાના ઘરે પણ ખાઈ લેવાનું હો
કાલે દબાવીને આવ્યો કા
હા ભાઈ. દબાવીને આવ્યો પણ એ લોકો બદલી ગયા હા
બદલી ગયા?
એ એ લોકો થી એ લોકો થી સાદું ન ખાવાતો અત્યારે
અચ્છા હઈફાઈ
અત્યારે શું કેવું એ લોકોને બહુ ખરાબ આદત લાગી ગઈ.
તે લોકો મારા સાથે બેસીને બેસીને ચિકન ખાતા હતા.
તમને તો અફસગુન કરી દીધો તમને
મે કોનામાં બેસી ને ખાધું હો શું કરવાનું અત્યારે?
તમે સાઈડ સાઈડ કરી દીધું તમને
હા. સાઈડમાં બેસી ને મારો સાતો વેજ ખાયો હ બાકી બે ચારો લોકો રગડી દીધો
અચ્છા. કોણ કોણ હતા? ભીષણ, પ્રિયાંશુ, હિમાંશુ. અને ચોથો કોણ?
તમને ની ખબર મિહિર નો દોસ્તાર.
મિહિરનો દોસ્તાર
હા. ઓકે ઓકે સમજી ગયા સમજી ગયા અરે ભાઈ હું જે આવ્યું ને મુંબઈ થી સોસાયટી ન પેલી વાર ભાઈ ટેન્કર જોયું મારા સોસાયટીમાં પાણી ના ટેન્કર આવે છે ભાઈ.
શું કહો છો પાણી નો કમી થઈ ગયો?
હા ભાઈ આજે ટેન્કર પાણી ના આવી ગયા મારા સોસાયટીમાં એટલે હું સોચું કે આજે આપડે પાણી નું મહત્વ વિષય પર ચર્ચા કરીએ ભાઈ. પહેલી વાર પાંચ વર્ષથી આ બિલ્ડિંગમાં રહું છું મે. પહેલી વાર ટેન્કર આવી ગયા.
આપરે આ પાણીની સમસ્યા બહ મોટી છે આ મોટા ભાઈ આજે આપણે જોઈએ કે લોકો નવા નવા મોટા મોટા અ ઈમારતો તો બનાવી લે પણ તેમાં પાણી આવવાનું બહુ સમસ્યા હોય.
ઓ ભાઈ. બઉ જ જ સરસ. સાચું કય્યું ભાઈ પૃથ્વી પર ના દરેક જીવ માટે પાણી તો જરૂરી હોય છે. આપણેે આપણેે કઈ પણ કામ કરીએ એમાં પાણી તો જોઈએ જોઈએ આપણે
એટલે પાણીની હોય તો આજકાલ આપણે કોઈ પણ કામ નહી કરી શકાય. આપણેને ખાવાનું તો પણ પાણી લાગે, પીવાનું પાણી લાગે, ધોવાનું પાણી લાગે, નાહવાનું, પાણી લાગે.
હમરે હમ હું કવ છું ને ભાઈ તો છે. એવું કોઈ પણ કામ નથી જે એમાં પાણીનો આપણો ઉપયોગ નથી હોય દરેક મોસ્ટ ઓફ કામમાં યુઝ જ આવે છે. અને માણસ સાથે ને બી પણ પાણી જોઈએ, પક્ષીને પણ જોઈએ. બધા જ જીવવા માટે પાણી તો જોઈ ન બધાને.
હા. જો એક દિવસ આપણને પાણી નહી મળે અ તો આપણ નો એવું સ્થિતિ થઈ જાય જેવો આપણને એક વર્ષથી ખાવા માટે નથી મળ્યો.
હા. આપણા શરીરમાં પણ પાણીનું પ્રમાણ ઘણું હોય છે..
હા. આપણે જોઈએ તો સત પર્સેન્ટ મેં ક્યાં તો વાંચ્યું હતું કે આપણા શરીરમાં જે સત્તર પર્સેન્ટ ના એ પાણી હોય છે. છે
હા બિલકુલ. તે પૂરતું પાણી પીવું. સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે એટલે આપડે પાણી પીવાનું જરૂર છે, ભાઈ કે એ મેન્ટેન રહે ભાઈ આપડા પાણી સત્તર પર્સેન્ટ બોડીમાં પાણી રે કે માણસો ભાઈ સારી રીતે ચાલી શકે કઈ પણ જાય શકે સારી રીતે માણસ સ્વાસ્થ પણ સારી રહે આપણેે પાણી પીવું દરેક
આપણે જોઈએ તો પાણીનો ઉપયોગ આપડે ક્યાં ક્યાં કરીય છીએ
પાણીનો ઉપયોગ પીવા માટે રસોઈ બનાવવા માટે નાહવા માટે કપડા ધોવા માટે અને ઉદ્યોગોમાં પણ પાણી ઉપયોગ થાય છે બહુ કામ માટે આપણે ઘણા બધા કામ માટે પાણી તો કીધું ને ભાઈ પાણી બહુ જરૂરી છે પાણી તો ઘણા કામમાં લાગે લાગે આપણેે ઉપયોગ કરીએે કરીએ
હા એક દિવસ પણ પાણી વગરનું જીવવું મુશ્કેલી છે
હું એટલે પાણી આપડા રોજિંદા જીવન એક મહત્વનો ભાગ કેવાય
ઘણા લોકો પાણીનો બગાડ કરે છે
હા ભાઈ તું ભાઈ બહુ સારી વાત કીધીભાઈ બહું લોકો ભાઈ પાણી વગાડે છે અને તેમને મહત્વ નહી ખબર કે ભાઈ પાણી ની કેટલી કઈ કઈ કેટલા લોકોને તો મળે નથી ભાઈ આપણે ન્યૂઝ પર જોઈએ હતું કે ભાઈ કઈક તો એક ગામ હતા ત્યાં પે તો જે મમ્મી લોકો હોય તે જાય છે મટકામાં પાણી કુવાનું એકદમ અંદર જઈને નીકાળી ને આવે પીવા માટે
હમ. સારું
હવે આ લોકો બગાડ કરે છે ભાઈ એમને ખબર જ નથી
હા બહું લોકો આજે આપડણે જોઈએ તો એ જરૂરી ના હોય ને તો પણ અ નળ બંધ નથી રાખવે અ અને જરૂરી ક નાબધુ પાણી વાપરે અને વરસાદી પાણી ન અ સંગ્રહના કર
હમ આપડે પાણી કેવી રીતે બચાવી શકીએ તમને ખબર છે કે ભાઈ
હા હા ભાઈ જો જયારે તને પાણી ન જરૂર ન હોય ને ત્યારે નલ બંધ રાખવુ વરસાદી અ પાડી ન આપવુ પણ નો સંગ્રહ કરવો જોઈએ અને પાણીનોો સમજ દારીથી ઉપયોગ કરવો જોઈએ
હું ખેતરમાં પણ પાણીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ ને
હા હા ટપક સિંચાઈ જેવી પદ્ધતિથી પાણીનો ઘડી બચત થાય છે
હમ શુદ્ધ પાણી પીવું પણ જરૂરી છે ભાઈ ખરાબ પાણી તો પી શકાય
બિલકુલ બિલકુલ ભાઈ ગંદુ પાણી પીવાથી અનેક બીમારીઓ થઈ શકે છે
હાતો નદીઓ અક ત અવસ્ હ છે રા જવાબદારી કોની હોય છે
દરેક નાગરિકોની પાણીમાં કચરો કે રસાયણો નાખવાથી જોઈએ નહી
ના ના એ તો સારું કીધું ભાઈ ઘણા લોકો તો પ્લાસ્ટિક અને કચરો નદીઓમાં ફેકી દે છે એને ખબર નથી કે ભાઈ કેટલા લોકો ને નુકસાન કરશે ગ કેટલા લોકોને બીમાર પડી જાય એનાચી ભાઈ તે પણ કચરો ફેકી દીધો
તેનાથી અ જળ ચરોને નુકસાન થાય છે અને પાણી પ્રદૂષિત બને છે
પાણી બચાવવા માટે બાળકો શું કરી શકે તમે બ
બ્રશ કરતી વખતે નલ બંધ કરવું જોઈએ પાણી નો બિન જરૂરી બગાન ન કરવો અને આજકાલના બાળકો અન્ય લોકોને જાગૃત પણ કરી શકે છે
હા શાળાઓમાં પણ પાણી બચાવવા આજે જાગૃતિ ફેલાવી જોઈએ એનાથી ઘણા લોકોને ખબર પડી કે ભાઈ પાણી આપણા દેશમાં કમ કમ થઈ રહ્યા છે આપણેે એ બચત કરવું જોઈએ આ આગળ માટે
હા હા નાની ઉંમર થી સારી ટેવ અ વિકસાવવી ખૂબ જરૂરી છે
ભવિષ્યમાં પાણીની અછ વધી શકે
જો આપણે આજથી પાણી બચાવવું નહી તો ભવિષ્યમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે તેથી જ મેં કહું કે જો તને ભવિષ્ય જો તારા છોકરાઓ માટે પાણી જોઈએ કે તારા છોકરા પાણીનો ઉપયોગ કરી શકે કરી શકે તને આજ પાણી બચાવવું પડશે
હા એટલે બહુ એ તો સારું જ ભાઈ એકદમ ચર્ચી આજે આ ચર્ચા હતીથી મને પાણી ન તો વધુ સારી રીતે સમજાયું
હાઆપણે પ્રણ લઈએ કે આપણે આજથી પાણી બચાવીએ તાકી ભવિષ્ય માટે મળી શક
હા જરૂર જરૂું પાણી બચાવું એ આપડા ભવિષ્યની બચ બચાવમાં જવું છે.
હાહા ચાલ તારો આભાર પછી
હમ ચાલા હો છે બેસી